હા હા
હા મારો આવે આવજ.
આવે તો છે.
હ ફોન ક નીકળ્યો તંધ
પવન બહુ સારો હ વરસાદ આવવો જોઈએ, યાર પવન તો આવે જ છે આપડે કચ્છમાં કઈ ની.
આવે ધી મો ટીમો આવે સારું બસ સુરત જોય ને ભાઈ
અરે યાર એટલો તો અહીંયા કચ્છમાં હાથ પેઢી સુધી નહી આવે
હા ના યા બાકી તોફાન તોફાનતા બાકી
તોફાન હ વરસાદ નથી આવતો. હા બીપર જોઈ આવ્યો હતો ને
અરે બે દિવયો બંધ રહ્યુ તુ
હા આપડે કંપનીમાં અ હું અહીયા જતો ને બધું પડી ગયું ઝાડવા વાળવા ને રોડ ઉપર લીડા ઝડવા પડી ગયા, ત
આમા તો કંપની નો સેટેજ આખો પડી ગયો હતો.
બબ તમારી તો કંપની જ પડી ગઈ હતી, એમ
કપની પડી છે, આલ્મોસ્ટ
અરે યાર
ઉભો થતા દોઢ બે મહિના ઉભો થતા લાગ્યો સેટ ને
અરે ભગવાન આટલું બધું પાકો બાંધકામ હતુ.
અરે બહુ પાકું બાંધકામ એ તો હારુ, મોતો વાંધો ના આવ્યો કરોડ સન ગુ
હો હો.
બી પાજ બંધ તોમે હ બીપડજ હતું ને એટલે મારે બંધ હતું તો પડ્યું ઈ ગયા.
બરાબર આપડે બંધા જ હતો અહી આપણો. જોકે માણસો ને બધાને ના જ પડી દ ને બહાર નીકળ
હા અમારે ના જ હતી, તને પરાણે પૈસા દીધા. દબિના
કેમ
મતલબ ઓ દજ રાખને પૈસા મળને પેડ લી
અરે બાપરે પૈસા ન આપે એમ
આપ્યા મતલબ બેમ પરાણી દેવા પડ્યા મતલબ એમ
અરે અરે ભગવાન હા નાની કંપનીમાં એ વાંધો ખબર તને
એ તોઈને લલાા કંપની
લાલા લ ગપલી મેડમ નહીલી ડાયરપની કેજયો હમ્મ લલા કંપની
હ શું આખો બધી રીલ્સ જોયા કર ીધ દેખાય પછી
તો
ધંધો ઇ નો ઇ જ રહે, ધંધો એનો ઇ રિલ્સ જોવાનો.
કાલે જઈને શું રીલ્સ જોવાની એમ
હે?
આખો દી ધંધો ઈ.
ના, ના ના નાનપણ થી રિલ્સ જોઈ કાં?
જિંદગી ને રિલ્સ ઉપર જ કરે, જિંદગી ઉપર જ હાલી ગઈ.
અરે ભગવાન!
કંટાળો ના આવી એટલે, એકે એક ની રીલ બબ્બે બબ્બે વખત ત્રણ ત્રણ વખત જોવે એટલે
ઓકુ નહી. બધું લીટો ટુ લીટો યાદ રહી જવું જોઈએ રીલ્સમાં એમને?
આપણે મતલબ એક રીલ જોઈ ઠીક સમજી, ઇ રોલમાં આપણે એનું સમરી કર લી સમરાઈજ કરી લીધું એટલે એ લેસ બદલાવી નાખી એને એવું નહી. કઈ કઈ ન ડાયલોગ વાંચી લે હા હો રિપીટ બતાવે.
હે ભગવાન
હા ગઈની ગણતરી આટલા ટાઇમે આટલી રીલ છે ને એટલે મતલ આમ આમ તેમ. એની બધી ગણતરી હાલતી હોય, મેક્સિમમ રીલનો યુઝ થવો જોઈએ મોબાઈલમાં.
અરે રે પૂરે પૂરૂ યુટિલાઈઝેશન કરે એમ ને.
રીલ્સ માટે
અરે ભગવાન
આ દીપરાની હે ભઈ. કેન્સલ રહ્યું ને જાવાનું પછી હઓ કેન્સલ.
એવું બધું શું થઇ ગયું હે ક્યાં વિઘ્નો નડ્યા?
ગાડીનો વેણ ના પડ્યો.
કેમ ગાડીનો?
ગાડી બાંધવાની રે ને તો ગાડી બગડી ગઈ.
અચ્છા.
એન્ડ મોમેન્ટ ગાડી ગાડી બગડી.
કોની
મતલબ જેની ગાડી લઈ જવાના હતા ને મતલબ એમ ફ્રેડ સર્કલમાં મતલબ આમતેેમ હશે એની જ ગાડી એની જ ગાડી બગડી ગઈ.
હે હે હે પ્રભુ.
ચાર દિ ચાર દિ રજા લીધી તી મંગળવાર સુધી.
એણે
હ ઓ સોમ મંગળ શનિ રવિ સોમ મંગળ ચાર દિન. વીલા મોઢે પાછું આવવું પડશે સોમવારે હવે.
હે ભગવાન!
કેવો જીવ બળે?
કઈ ના થાય ભાઈ. એવા લાલા ફ્રેન્ડ હોય તો કઈ ના થાય.
રજા લીધી હોય, રજા મળી ગઈ હોય પાછા કંપની આવવું પડે
એ ભગવાન હં હં. હં હ હં હ.
આજે અવ મીટિંગ પતિ ને પછી જાત તો જાતો તો ને તો એક એક મેડમ હતા એ ફોનમાં ચોટ્યા તે માર્યા. હું જોયું મેં એની હામુ જોયું મન થયું આન થતું હશે. ગયાને વિચારતો કે ફોનમાં છોટી ગ એમ
હમ હમ
હવે તો મતલબ એનેમ વિચારી વિચારીને ફોન કરે ને મતલબ એમ
હા
હા લબમુકી ભૂકી કદબ્રા બવા ફ ન ઓછા કરશે માહોલ ગરમેને એટલા માટે
બધા ને ખબર જ છે, એમજ ઉપર સાહેબ ની ખબર જ છે મને કાલે આપડે આપડા ભાઈ એ કીધું છેજ
પોતે પોતેના પોઈન્ટ આઉટ હા તો પોતે પોતે પોતાને પોતે પોતાને પોઈન્ટ આઉટ કર્યો ને એટલે હવે એ જોખી જોખીને હાલશે એમ કે હવે મતલબ ઓપનલી નહીં ફોનમાં ચોટે એમ કારણ કે ખબર પડી જ ને કે હવે હું ઇસ્યુ બની ગયો એક વખત તો એને ત તેને મોકો મળી દનેને
હમ હમ હમ હમ
વધારે મા આક મા ભ જોખીગીને ફોન કરશે.
હમ હમ પણ હવે ભેગું તો થાય જ નહી સમજો આખા ગામ રાાયતો ફેલાય ગયો હોય ભેગો થોડો થાય. એટલે એવું નથી કે હવેથી એવું એવું નથી કેમ કે પેલાથી એને કરી જ નાખ્યું છે. સમજું.
હા હા એ તો છે જ ને
હમ
જાર ત્યારે બધું પોતાની લેવું રહ પોતી રહું બધી નાની નાની વસ્તુ નાંદ નાની વસ્તુ
હમ હમ મને એમણે આ હા મને મે મારા ભાઈ એ એમ જ કીધું હે. જેની પાસે ગયો હતો ને એમને કે મતલબ પોતાના પગ ઉપર કુહાડી મારવા જવું થય હોય. ત વિચાર એ
પોતાની એમ થાય પોતાના પગ ગુલા મારે તો આપણે કોઈ અ જાતા હો બે
આમાં તું કે જોય મારે કોનું ઓછું થયું હો એને એનું જ થય. હો બધા ઉપર સુધી થ એમ મોટા સાહેબ બધાને સીશી માં રાખી એમાં એનું જ ઓછું થય હોય. કેમ કે એને ખબર જ છે એજ કરે છે.
હા એમાં નક્કી હકીકત તે તો હકીકત જ કીધી. જે છે એ પોઈન્ટઉ નથી કર એ વસ્તુ અલગ થઈ કીધી ત્યારે બીજા બધા હતા તે એને કેમ ના લાગ્યું એને જ લાગ્યું.
હમ હમ
આ તો માણસ આપણે આપડું આ કે ને તો આપણને બતાવે કે ભાઈ હું જો હતો નેીકું તો બતાવે હું જું એમ
એમાં જે એ ખબર ના પડે કે આ પોતાર પોતાર ઉપર ઘા થઈ જશે આમાં
આમાં શુંને એને એવું લાગે ગુસ્સા ગુસ્સામાં પત્તર ટોકી નાખમ
હા તો કઈ ન થ હે
ઓકેને ગુસ્સ મગજ કામ ના કરે એમ બ પલામાં શું બંધો લેવા મગજ હા બદલા લેવામાં મગજ કામ ના કરે પછી.
હમ હમ હમ એમાં છ હું જોતો ને ત્યારે ત્યારે બેઠા હતા અમે બરાબર સાહે ભાઈ ને ભાઈ તો પછી ના ના ના ના ના હુંને ખાલી પી
હા હા
અ તો પછી થોડીક વાતો કરતા હતા બરાબર બધી કીધું એને ક્યાં સુધી બધું મતલબ બધી ડીટેલમાં એ ડીટેલમાં કતા બરાબર પછી આપડા જે છે ને એ આમથી પાછળ જ છે ને કેબિન એની
હા
તો સાંભળવા માટે એમને તો ખબર જ હોય આદત છે તે પાછળ મલ ઉભા છે પછી એમણે મને લખીને કીધું જે પાછળ છે એમ ત સમજો એ છે કે મતલબ વધારે અનુભવ થઈ ગયા છે હજુ આમક માણસો નથી થયા એને પર થઈ જશે
હમ્મ હમ્મ
તમને ત્યાં હેનું કામ જ છે મતલબ એવું કેવા માગતા ત સમજયો તુ હા કે હજુ જે મોટા જે લાંબા માણસો એનો અનુભવ થશે પછી ઇલેક્ટ્રિકલ વાળા માણસોને અનુભવ થશે કે બધાને થશે કે
હ જ્યારે જ્યારે થશે ત્યા થાશે પોમ
હા એ કે અમને તો થઈ ગયા છે ઘણી વાર થઈ ગયા છે અમને તો કઈની લિધું અમને ખબર જ છે માણસિયો ને કેવો હોય એવું બધું સમજો હા કેવો માણસ કેવો હોય અમને ખબર જ છે એનું મૂળ હોય જય્યારે કઈક સારી વાતો હોય ત્યારે ગુડ મોર્નિંગ ક કઈ સારું હોય ના હોય એમને અ્યારે ગુડ મોર્નિંગ ના કે ચાર પાંચ દિવસ ના બોલાવ અમનો અનુભવ છે
હા મૂળસ્વિંગ થયા કરે આમ
હા મતલબ અમને તો અનુભવ જ છે અને ત્યાં ક્યાં ક્યાં સુઘી કેટલી કેટલી વાતો કરે ને એમના મતલબ ઘર વાળા સુધી વાતો કરી આવીવી છું
હા એ તો બધી બધી વસ્તુ કરે
એવે તો પછી એ મને ફોકું કીધું બધું કીધું એમ ભના તો બિલકુલ ખબર જ છે હવે કેમેરા ચાલુ જ હોઈએ અમને બધું દેખાય જ છે કોણ શું કરે એમ નહી તું કેવી વાત એ બરાબર જ છે હાચીજ છે એ વિચાર
ના ના મીટ ભાઈ તો એ ભાઈ તો મતલબ ઘણો સુધરી ગયો આપણે જોયુ
હમ્મ હમ્મ હમ્મ હમ્મ
જેવું મતલબ આપણને અરીસો બતાવાયો હતો નહીં એમ
હમ્મ હમ્મ હમ્મ એજ ખોટી ફેલાવતી હતી સમજો તું
ઈતો એ મતલબ એવું આપડે ખોટા ખોટા ચણા ના આપ પછી આપડે ચડી ગયા હતા એમ
હા એવા હશે માણસો આવું
હા આપડેને એમ લાગે ને આપડો પોતાના નજીકમાં માણસ થોડું ખોટું બોલે એમ
હમ્મ એ કે તને અનુભવ થઈ ગયો છે હજુ પણ જયારે નથી થયા ને બધાનો અનુભવ થઈ જશે ધીરે ધીરે
કાંઈ ન એને દહ વર કાઢી નાખ્યા અહીયા એક જ જગ્યાએ અને બધી ખબર તો હોય ને એ માણસો દસ વર્સે દસ વર્ષથી માણસોને ચારે
હમ્મ અહી તો અહિયાયા કરવાનું મેં તો ચોખવું કીધું કે મારે આ આપડે આદત નથી અહિયાયા તો અહયા કરવાની હમ્મ બાકી આપડે મોટા કેવા વાળ માણસું હ એમ
તોય એવું છે ના?
હમ્મ
કાંઈ ના કો કોઈ માણસો એવું
હા આવું ન હોય યાર હે? હા તો એની બેટ જ બંધ નીકળ્યું યાર જેને આપડે આપડો હે
હ ન બો ઘસે પછી
હમ હમ હમ ભલે ભલે સારું હાલ સુઈ જાય ભલે ભલે ભલે હા ગુડ નાઈટ
બાય બાય બાય